લોકો
કેમ છો?
મજામાં હો તમે કેમ છો?
અમે મજામાં શું કરો છો જમી લીધું?
તમારે કેમ નેટવર્ક પ્રોબ્લેમ થાય છે કે શું અવાજ નથી આવતો
હમણાં જ મારા દીદી નો ફોન આવ્યો હતો તો કઈ પ્રોબ્લેમ નતો
શું ખબર હો વરસાદના લીધે એવું થતું હોય નેટવર્ક ના બી આવતું હોય
હમ્મ.
તમારો અવાજ બહુ ઓછો આવે નેટવર્કના લીધે
તમારી બાજુમાં ક્યાંક આમ દરવાજાને બારીને ખુલ્લું રાખજો એટલે નેટ આવે
દરવાજાને બારી ને તો બેન કયાં ખુલું રાખીએ વરસાદ અમાર ફૂલ ચાલુ છે
હા.
અરે રેડ એલર્ટ છે એટલે કાલ રાત નો ચાલુ ચાલુ છે.
હા.
હાજી જો બંધ નથી થયો પાછી આગાહી આવી ગઈ છે રેડ એલર્ટ ની ચોવીસ કલાક સુધી ની પાછી એવી હે
હા.
તમારે છે કે, નહીં એ વરસાદ?
હા, અમારે બહુ વરસાદ છે, બહવુ પડે છે, વરસાદ તો. વીજળી કેવી થાય, ગાજે એવું ને વરસાદ આવે.
તો તો કોઈના ઘર ઘર માંથીને ક્યાંક પડતી નથી ને? વીજળી એટલી બધી થતી નથી ને?
હા, એવું તો, હજી તો કય બય ન નથી.
હા.
અમારે છે ને, બિલ્ડંગ એવું ઓછું હોય, એટલે ના વાંધો આવે.
અમારા તો જો કાલે રાતે વરસાદે ફૂલ પડ્યો, રેડ એલર્ટ જાહેર કર્યું હતું, એટલે વીજળી બહુ થતી હતી, અવાજ ગાજવીજ બહુ થતું. એટલે બે ટેક્સટાઇલ માર્કેટ હતી, તો એ ટેક્સટાલ માર્કેટ ઉપર જ વીજળી. ગેડી તો, બિચારા દુકાનદારોને કેટલું નુકસાન થયું.
હા.
હ, બધાની દુકાનોને બધું હળગી ગયું, એમાં માલ સામાન બિચાર ન તો એ બધા હળગી, જ્ઞાન, વિચારણ.
સાબ બે છું.
હા, વીજળી ના હિસાબે થયું એવું. કાલે જોઈ એક ટેક્સટાઈલ બે હતી, એની માથે વીજળી પડી તો, બિચારાને ટેક્સ ઇલ માર્કેટમાં તો કેટલી દુકાનો હોય.
હ
તો આખી દુકાનોમાં બધીને બિચાડીને. માલ સામાન વધાય નો. કેટલો બળી ગયો, એમાં જેટલો સામાન હતો, દુકાનો બધું બળી ગયો, બિચાર કેટલા નુકસાનમાં ગયા.
હમ. ન્યુઝમાં જોયું, તો સુરતનું આવતું કે.
હા. આ મારે.
સુરતમાં એવું ઉત્સગ છે.
હા, સુરતમાં એવું થયું હશે, અમારે પણ એવું થયું. આજુબાજુના ગામડા હોય, એટલે થાય ને એમાં એવું. આજુબાજુ બધામાં વરસાદ હોય, એટલે પછી એની અસર આયા પડે. એટલે જો અમારે રેડ એલર્ટ જાહેર કરી દીધું. સ્કૂલમાં ને, બધા એમાં જ જાહેર રજા આપી દીધી છે. આજે બધાને રજા હતી. કાપડ ઉદ્યોગ વરાને બધાને રજા હતી, રસ્તા માં બધા એમાં અધા અડધા રસ્તા તો બંધ કરી દીધા, પાણીના હિસાબે. સાધનોને બધા તણાઈ જાય ને એવું થાય, એટલે રસ્ બંધ કરી દેવા પડે પછી.
એનાથીાય ને એનાથી પણ ન આગળ થી પાણી આવતું ને, એટલે ન પડું કર દ એ આગળ જાય છે, ત્યાં જાય.
હા.
નર અમારે ને વધારે બહુ વધારે પાણી આવે ને. તો મારે જ વાડી છે, અત્યારે વાશો ન આવે.
હા. અમારે તો જો તમે નીચાણ વાળા વિસ્તારમાં રહ્યો કે? આમ ઊચાણ વાળા વિસ્તાર
બહ જમા
હા, તો તમારે પાણી આવે તો. પૂર આવે તો, તમાર ઘરમાં પાણી આવે કે ના આવે?
પાણી ન આવી શકે આવે તો ફરિયામાં આવે . ચાર પાંચ પગથીયા એટ . તો બહું માને ની તો વસ્ થાય .
અમારે જો અમે ઉપર રએ એટલે બીજા માળ ઉપર રેએ એટલે વાંધો નો આવે. બાકી અમાર તો જો નીચે બધાને ઘરે આમ અંદર પાણી ગરી ગયા બીચડાવના ઘરમાં તો બધાનો માલ સામાન એનોય બગડી ગયો નુકસાન થઈ ગયું ખાવા પીવાનું બધું આખુંય પલળી ગયું અડધું તણાઈ ગયું પાણી માં.
હમ્મ હ.
હવે તો જો નીચાણવાળા વિસ્તારો બધા ખાલી કરાઇ દીધા પોલીસએ.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
એને સેફ જગ્યા ઉપર રખવી દીધા. હવે બિચાડા ઝૂપડપટ્ટી વાળાને તો શું કરે એના તો બધો માલસામાન તણાઈ ગયો બિચડાવઓનો. કાંઈ નો
હું કઈરી. હુ હાલે બાકી તમારો ઘરવાળો શું કરે.
અમાર ઘરવાળા જો કામ ઉપર ગીયા છે.
હમ્મ.
કામ ઉપર જાય ન્યાં પાણી ફાર્મ છે ત્યાં ફાર્મમાં પાણી રેડિ દે જાય. બધા સાધનને હરખા રાખવા ગયા છે. બાકી અમાર ચોમાસાનુ તો કઈ કામ ન હોય એટલે નવરા હોય પણ પાણી ભરી જાય તો સાધનમાં પછી પાણી વહી જાય તો પછી સાધન ખરાબ થઈ જાય.
. હમ્મ સાધન હાંકતા હશે સાધન હાંક
હાકતા ના હોય ના સાધનનો ના હાંકતા એને. હા રીપેર કરતા હોય એમાં બધા એનું ધ્યાન રાખતા હોય. એટલે પછી સાધન એવા મોટા-મોટા હોય તો ખરાબ થઈ જાય પાણી વય જાય અંદર તો એટલે એને હવે સેફ જગ્યા ઉપર રાખવા પડે.
હા.
બાકી અત્યારે તો બધાને કામે એ રજા આપી દીધી. પાણીના હિસાબે બધામાં પાણી આવી ગયા હે તે.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
બધામાં પાણી-પાણી થઈ ગયા, વિચાડાનું બધું નુકસાન નુકસાન થઈ ગયું અમારે
થોડાક દિવસ રેય ને થોડાક દિવસ એવું રેસે. હમણાં રેડી થઈ જશે ક્યાં વરસાદ હમણાં તો આવતો નતો હવે આવવાનું ચાલુ થયો છે તો થોડુંક નુકસાન તો થાય ને, નિચાણવાળામાં
તો ચોમાસામાં તો બધાને બહુ નુકસાન થાય.
તો બઉ ખેડૂતને તો જરૂર હોય જ છે વરસાદની.
હા ખેડૂને જો વધારે વરસાદ આવે એને ખેડૂને માપે વરસાદ જોયો બહુ વધારે વરસાદ આવે તો એનો પાક બગડી જાય વધારે પાણી પી જાય પાક તો એ તો માંડવીને એવું વાવું હોય મગફળીને તો એ બધું બળી જવાનું હોય.
હા.
એટલે વધારે વરસાદ થાય તો એ બળી જાય તો એ બિચાડાને નુકસાન થાય. ચાર મહિનામાં એ મહેનત કરે તો ચાર મહિનાનું એને માથે પડે. વિચડાયે હાતી હાકિને એને માંડવીને વાયવું હોયને પછી વધારે વરસાદ પડે ને પછી આવું થાય નુકસાન થાય તો બિચાડાને પછી ખાઈએ ઇએ. તમારે તો ખેતર છે કે નથી?
તો સારુ.
તો તો તમે ઘઉં ને, મગફળી ને બધુય તમાર ખાવા માટે તમે વેચાતું જ લેતા હશો.
વેચાતું, હા બધું વેચાતું જ લેવાનું.
તો તો મોંઘુંય આપણને કેટલું પડે.
મોઘું તો પડે ને અત્યારે મોંઘવારી પ્રમાણે એ તો એમાં તો કઈ હાલે ની ખાવું હોય એમાં તો.
હા ખા ખાવા વગર કામ નથી કરી હકવાના, ખાવું તો પડે જ આપડે.
હા
હમ્મ
હું કરવું હવે હાલે રાખીએ.
હા ઘ
પેલા કેવું ચ? પેલા કેવું ત બાજરા નો રોટલો ખાતા હા. ગોડ ને ઘી ઈ બસ એટલું ખાતા તુંય કેવું બધાયને કેવા જાડા અને અત્યારે તો બધાય ખાય તોઈ જાડા નથી થતા.
હા અત્યારે બધું બહાર નું બધુય વધી ગીયું ખાવાનું. જ્યા હેલ્દી ન હોય અનહેલ્ધી હોય એટલે પછી થી એમાંથી આપડ એમ બીમાર પડીએ ને બીમાર પડીએ એટલે આપડણેે કમજોર થઈ જઈ એટલે આપડણે શરીર માં સ્ફૂર્તિ તો કઈ રેવાની નથી હવે
પેલા તો જુવાર ને... જુવાર ને મ કાયને એ બધાના લોટ ને આવતા એનું ખાતા બધું પેલ ને હાથે પીસી ને અત્યારે તો ઘંટીને એવું આવી ગીયું સે પેલા તો બલું હાથે જ ડરતા.
હા, ખંડળાથી હાથે દરતા.
પસી પાણી ન તીના અને કુવાના ને એ પાણી પીતા અત્યારે તો ફિલ્ટર નું જ પીવ પડે કેમ કે નદીમાં અને તળાવમાં ને એમાં તો કચરો હોય. ત્યા તો ઈ કઈ પાણી સારુ હોય ને એટલે અત્યારે ફરજ્યાત ફિલ્ટરનુ જ પીવું. પડે. એ પેલા તો શું તું? પુવામાં ને નદી ના ને પાણી જે આપડે પીતા ને એમાં મિનરલ ને એ બધા ખનિ તત્વો ઓય ને ઈ બધા એમાં હતા. આપડે કઈ બઉ ન કોઈ માંદા પડતા, તો અત્યારના જમાનામાં જો અત્યારે કેવા આપડે, જે આપડા દાદા-દાદી ને બધાઈ હજી હાજા નરવા છે. ઈ પેલાનું થાય ગયલ હવે અત્યારના આપડે નઈ એટલી ઉંમરે પોચી શ આપડે પેલા વેલા વૈયા જાસી.
આ આપડા દાદા-દાદી હોય તો ઈ કેટલા સ્ફૂર્તિ વાળા હોય એનું ત શરીરે એ કેટ લું આમ તંદુરસ્ત હોય. આપડે એના જેવડા થાવું તો આપડા શરીર માં કાંઈ નાઈ રે. પેલા બધી ઘરની વસ્તુ ખાતા બારની વસ્તુ કોઈ કંઈ ખાતા જ નઈ. ઘી ને ગોળ ને એવુ બધુય ખાત તા ને ઘરમાં આવા ખેતર માં એના ખુદ ના ખેતર માં વાવી ગયેલી હોય. તો એવી જ બધી વસ્તુ ખાતા સાકભાજી દવા વગરનું વાવતા એટલે દવા કઈ છાંટતા ની ને અત્યારે તો શાકભાજીને ફ્રૂટ ને બધુય આવે તો ઈ દવા વાળું જ આવે, એટલે પછી આપડે બીમાર પડવાના હે ને એમાં આપણેે કઈ તંદુરસ્ત બનવાના નથી.
પેલા તો શું હતું રીંગણા રીંગણા વાવતા ને તો રીંગણીના થોડોમાં હે ને આપડે ચૂલા ની રાખ ને ઉડાડતા એમાં જેલી ઝીણી માખી. થાય ને એ ન થતી ને અત્યારે તો એવું તો કોઈ ખેડૂ ને ખબર જ નથી કે શું નાખવાથી શું થ. ત્યાં તો બસ દવા દવાને દવા જ છાટે રાખે. એટલેથી એવું થાય અત્યારે વાળ ખરે એ બધું એના જ કારણ છે આપણેે ચશ્મામાં નંબર આવે આપણે આંખમાં નંબર આવે. પછી કેટલી જાત ના પ્રોબ્લેમ વાળ ખોરટ્વાના અને શરીર માં કઈ ખંજવારો આવતી હો બધા પ્રોબ્લેમો થાય છે અત્યારે. ચારલે મારો છોકરો ઉઠી ગયો છે.
હા વાંધો ન